હાલો અલ્યા બ્રુ મારે વડી કોલ રિજેક્ટ થઈ ગયો યાર
પેલો આપડે વાત કરી કોલ રિજેક્ટ થઈ ગયો.
એ નહી આ લાલ મેતન કર્યો તે તારે લા ઉપાડ્યો ના એટલે
મારમ ફોન આવ્યો જ નહી કિશન ભાઈ
મિસ કોલ થઇ ગયો
હા હ
હમ તો હું એવું કેવા માગતો હતો કે તું મનાળી વિસે કોક કેતો હતો શું મનળી વિશ
હાલ હાલ બે મિનિટ થોડકું તું તારી છે હારી હારી વાત ક કારણ કે મારે આગળ કોક આવેલું છે.
હમ તો થુરમાં મનાડી તો બહુ સારી સારી છે એમાં એક મજડી છે એ મને બહુ ગમે છે અને અરે ભાઈસાબ તો સ્કૂલ મે ગયા તો પાણી પીને કે લીયે પરબ પે જા રહા હતા તો સામને દેખે ઉસ મનાળી કો દેખ કે તો દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા
હા હા
હમ કે ઓરવો મનાડી બહુ સારી હતી અને ઈ મનાડી ને મતલબ વો માંસાહારી નહીં થી શાકાહારી દૂધ બી એવું બધું પીતી હતી કારણ કે એ એટલી વાઈટ હતી એટલી વાઈટ હતી કે સારી તો લાગતી જ નથી કારણ કે એ બહુ મસ્ત હમ સિમ્પલ મનાળી હતી એ મનાળી તો મને બહુ ગમે છે.
હા સર મને પણ મનાડી બહુ ગમે છે શું કરીએ આપણા નસીબમાં
હમ આપડી નસીબ માં તો એવી મંનાળી ઓનું નામ જ નહી લખ્યું કારણ કે મેં ભગવાન જોડે પ્રાર્થના કરી કે ભગવાને સપનામાં ખવાબ માં આવીને એવું કીધું કે મે તેરે લિસ્ટ ક્યાં લિસ્ટ મે તેરા નામ નહીં
હા સર આપ ગુજરાતી બોલજો ના
હ એમ કે ભગવાન એમ કે કે લિસ્ટમાં કે તારું નામ નથી તો યાર શું કરું હું લિસ્ટ
હમ
હ જીગા ભાઈ આપડા આપડા બેનુ તો લિસ્ટ મા નોમજ રાખ્યું નહી
કિશન ભાઈ હું કવા માંગુ છું જયારે હું ભણતો હતો નેહાલ માં ત્યારે હું પેલામાં ભન તો ત્યારે મને થોડી ખબર ઓછી પડતી બીજા ગયો પછી ત્રીજું ગયો ચોથો ગયો છ ઠામાં ગયો ને ત્યારે મને નોલેજ પડ્યું ત્યારે મીનાડી મને બહુ પસંદ આવી પણ મીનાડી મારા હાથ મા ના આવી કારણ કે એને બીજો ગમી ગયો કારણ કે મીનાળી આપણા હાથમાં ના આવી આપણા નસીબમાં કરમો હોય છે કેયાં શું કરીએ મનાળી કોઈ દિવસ આપણે હાથમાં જ નહી આવતી મનાળી બી બીજાને સાથમાં લઈને ફરવા લાગ્યું પછી અમે કીધું જય માતાજી
હા સઈ બોલા મને પણ એ પેલામાં ભણતો ત્યારે એટલું નોલેજ નોતું બીજામાં ગયો ત્યારે પણ મને એટલું નોલેજ નોતુ ત્રીજામાં ગયો ત્યારે પણ મને નોલેજ નતું પછી હું ચોથામાં આવ્યો ત્યારે અ હ પાંચ ચોથામાં આઈમીન પાંચમામાં આવ્યો એટલે મેં ફ્રી ફાયર રમવાનું ચાલુ કર્યું પછી મારા દોસ્તો એ આવી બધી વાતો કરી ત્યારે મને ખબર પડી કે કે હા આ મનાળી એટલે આવું થાય આવી આવી વે અ હોય છે વેરાયટીની મનાળી પછી મને એ વિષય ન ખબર પડી
હા તમે થોડીક વાત કરી શકો છો તો પણ પાંચ મિનિટ વાત કરુ
હા
તમે વાત કરો મનાળી વિશે
હા તો હું એમ કેતો હતો કે મે અ આઈમીન બે હજાર સત્તર માં મેં ગેમ ચાલુ કર્યુ તુ ગેમમાં મને એક મંજાડી ભીટ ગણી તો એ મંજાડી મારી સાથે અ ટાઈમ સ્પેન્ડ કરવા આવતી અને વાતો પણ કરતી એમને એ મનાડી બહુ મારી સાથે બહુ ટાઈમ સ્પેડ કરીતી તો મને એ એની ગમ. તી પણ બહુ હતી મનાડી. પણ એ અ એકવાર એવું કય્યું કે એ આઈડી મારે અ આઈ મીન કોચ કુછ પ્રોબ્લેમ ના કારણે બ્લેક લિસ્ટ થઈ ગઈ યાર તે આઇડી ને પણ મિસ કરું છું અને મનાડીને પણ મિસ કરું છું.
સર હું એ કહેવા માગુ છું મનાડી વિશે વાત કરવા માગુ છું. જયારે હું છથ્થામાં ભણયો ત્યારે મનાડી મને છોડીને જતી રહી ત્યારે મુ ગેમની લતે લાગી ગયો જો ફ્રી ફાયર હતી ત્યારે હું લતે લાગી તો બે વર્ષ પ એણ તરે શરાટ ચોલી આનંદ આણંદ નામની આણંદ ગામની બિલાડી હતી આણંદ જિલ્લાની એ બિલાડી ને હું છ છ છે આઠ મહિના છ આઠ મહિના હું તેની સાથે ફી ફાયર રમયો ત્યારે મનેને બહુ ક્રશ હતો પણ તે મનાડી મને અ અઘ્ઘ વચ્ચે જોડીને જતી રી ક્યા મારું નસીબ જ ખરાબ હોતી હોય એના પછી મે ફી ફાયર તો બી રમનું ઓછું કરી નાખ્યું પછી ફ ફેર રમબા તૂ ગયો ત્યારે પછી એક બીજી મનાડી મારી બી સાથે વા વાત કરવા લાગી અને બે સાલ બે બે વર્ષ ત્યાં સુધી વાત કરી વાત કરીને પછી તે ડાયમંડ ગુ બનાવ્યો અને તેન ચાર મહિના રાખ્યો અને પછી એને બીજો મહીયાળુ પ્રાઈમ આઠ લેવલ નો મહિયાળુ મળી ગયું ત્યારે મને ઇગ્નોર કરવા લાગી પછી મને પણ ખબર પડી કે આ મજાડી આપડા લાયક એટલા માટે મેં લાડીલી સાત થોડી મજા ખાલી ખાલી મેસી કે મેસી કુકડીસ આવે છે ને પેલા તો ફોન રોજ કરતો હતો હવે કોઈ દિવસ મેશેજ યા ફોન નહી કરતો એવી મનાડી મારુ. મનાલી તો જતી રી કિશન ભાઈ
હા જીગા ભાઈ એવું જ થાય છે કારણ કે આપડે મનાડી બહુ ગમતી હોય છે પણ આપણા નસીબ નઈ હોતી કારણ કે તે લોકો આપણેે ગરીબ આપણે થોડા ગરીબ જીએ તો તે લોકો થોડા અમીર તામીર મનાડા જેવા અને પાળે તુ હમ એને લાલચ લાગી છે એને પછી મનાડો ખોરાક હારો સારો લઈ દે એવું એને લાગે વ મળે એને મહેનત વગર ફળ મળવા મળજે. એ માટે લોકો આપણી સંંગાલો સાથ ટાઈમ સ્પેન્ડ ના કરે આપડે હંગાદ આવે ના આપણને ઈગ્નોર પણ કરવા લાગે અને ઈગ્નોર કરવા લાગે એટલે ઈ મારે તો ઈગો પણ નજીક તે માટે કઈ એ વાત સાચી જ કીધી કે પ્રાઈમ લેવલ આર્ટ નો એને મજાડો મળી જાય તો એ આપડા પ્રાઈમ લેવલ પાંચ ની વેલ્યુ ના કરે કારણ કે તે લોકોનેમ એવો મજાડો ગમતો હોય કારણ કે એ મજાડા ની કિંમત ના હોય તે એ લોકોને
સર બિલકુલ સહી સાચું બોલ રહ્યા કિશનભાઈ હું જયારે એની ત્યારે મારી ગેમ પ્લે એવી હતી કે મને સામને વાળા બાધા હેકર કેવા લાગતા હતા પણ જયારે હું મંજાડી મને સાથ છોડીને ગઈ ત્યારે મેંંબર પણ ઓછું કરી નાખ કહ્યું કેના પછી તો મેં કોઈ ખુશ જેમ પચાસ ટકા થી કમ નેવ ટકા ગમ કરીને આખી પણ મને મને જ બધું લાગતું પછી એના પછી આ પછી અલગ અલગ ફરવા ડિપ્રેશનમાં જવા લાગ્યો પછી મરા ભાઈ બનો આવ્યા પછી મને સમજાયો પછી એવું કીધું કે એ તો ગઈ બીજી પણ આવશે એના કારણે પછી મે થો થો વા ગમ રમું છું ફ ભય બંધ બોલાવે કોલ કરીને તો જાઉં છું નગીને કેનુ બનું બૂટ થતુંનથી કેમ્પ લઈ પણ બકડી ગઈ હય તો બધા મને પોટઓ કેવા લાગ્યા પહેલા તો મારી કેમ્પ લ વ્યિક સામે વાળો બંધો મને જોઈને પણ ભાગી જતો હતો પણ હવે તો શું કરીએ આપણા નસીબમાં કોઈ છે નિકશનભાઈ
હ હા જજ એ તમે કીધું એ સાચી વાત છે હ પછી માને પણ એવું જ થયું હતું તારા જેવું છ. એમ મને પણ એ પછી ગેમમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઇ ગયો તો મેં એકદમ છ મહિના તો બંધ જ કરી દીધું એક દિવસ પણ ઓપન નથી કરી પછી મારા ફ્રેન્ડ લોકો કીધું કે એવું એ એવું ના રાખવાનું હોય ગેમ તો રમવાનું હોય એવી તો કે માળીઓ સત્તર આવે ને સત્તર જાય કેમ એક મનાળ પાછળ કે એટલું પાગલ ના રહેેવાય પછી મેં પણ થોડી થોડી ગેમ રમવાની ચાલુ કરી હાલ તો મારે એટલું ગેમપડે છે ને પણ હું ગેમ પડે હાલ તો મારે બઉ ઇમ્પ્રુવ થયું છે કારણ કે હું ગેમ રમું છું. અને ટાઈમ સ્પીડ પણ કરું છું હાલ તો બે દિવસ થી તો ગેમ નહી રમતો કારણ કે મારે થોડુંક કામ હોય છે ટાસ્ક પૂરા કરવાનું કામ હોય છે અને લેસન નું પણ કામ હોય છે. તે માટે હું રમતો નહી પણ પેલા અઠવાડિયા પેલા તો હું એટલી ગેમ રમતો હતો કે રા ના બાર થી એક વા વાગી જાય ખબર જ નથી પડતી પણ હાલ તો એવું નથી હાલ તો એક બે કસ્ટમર અંબા જવું પછી તો મૂડ જ મરી જાય રમવાનું પછી તો લકડી એ મનાડી એ તો ધોકો આપે તો એ મનાડીની યાદ આવી જાય એટલે એ ડિપ્રેશન માં જતું રહવું ભાઈ
હું કિશન ભાઈ હું કહેવા ગુ છું જય્યારે હું મનાી મારો સાથ છોડીને ગઈ પેલા એ છે મહિના પહેલા છે મહિના પાછળ હું ત્યારે એવું મારા જોડ હાખી સ્કોવડ હતી જ્યા મહેશ વિક્રમ હતો બીજો મષ હતો ત્યારે અમે સીધા ગ્રાન્ડ માસ્ટર પુ ત્યારે અમે બને એક અલગ અલગ ગાડી માંથી રમતા હતા અને બંનેને અમારું ભાઈ બંધ બહ સારા હતા એના કારણે બહુ હજી સુધી પણ અમે વાત કરી છી એ ગેમ બન હોય ન એના ભણવા માટે એને છોડી મેલ્યું તો પણ હજી વાત થાય છે પણ એ ભાઈબનો ગેમે મને બહ સારા સારા ભાઈબનો બનાવી આપ્યા પણ મંડી તો હાથ ના પણ ભાઈ બંધ હજી બધી મારો સાથ આપ છે. જેમ કે મહેશ વિક્રમર બીજો મહેશ વગેરે વગેરે ઘણા ભાઈબંધો છે, એ મારો આજ કોલ કરું ને જેટલા જો એટલા મને પૈસા પણ જરૂર આવે ફોન કરો તો એટલે આપી દે છે મ એટલા માટે ફ્રી ફાયરનો હું વાભાર માન છુ, કે મને આવા મ બનાવી આપ્યા મનાડી તો ગઈ પણ બીજી કોઈ વાંધો નહી સર મહિનારી તો આવતી જતી રહેશે આપડા પણ ચાલ લગ્ન થઈ જશે ત્યારે તો આપડણે ખુદ ની મનાડી હશે ને સાહેબ
હા. જીગા ભાઈ તમે વાત તો સાચી કીધી કે હાલ મારે પણ એ એવી જ સીચવનસન જે કેમ કે મને મારા પણ બહ વધુ પ્રમાણમાં ફ્રેન્ડો બની ગયા છે ભાઈબંધો સારા છે. તે મારે ટાઈમ સ્પેડ કરે છે મને કોલ કરીને જમવા પણ બોલાવે છે અને તે લોકો લોકો મને સારી સારી ઓમ સમજણ પણ આપે છે મોટિવેશન પણ આપે છે. અને ગેમ રમવા પણ બોલવે છે મને પણ તે લોકો સાથે ગમ બ સારી મજા આવે પછી, મારે ગમે ત્યારે સેમ કે પૈસા ની જરૂર હોય તો તે લોકો પૈસા પણ નાખે છે અને ઓમ ઝઘડો બીજો થાય તો પણ તે લોકો સૌથી પેલા આને ઉભા રહે છે. તો તે લોકો જેમ એમ પણ મને બહ સારા સારા ભાઈબંધો આપ્યા છે અને એ ગેમો હાલ તો બે હજાર અઢારમાં આઈ મીન ઓગણીસમા આ એટલી પોપ્યુલર ગેમ હતી કે હમ ગેમ રમવા બઉ ઘણા બધા ભાઈ, બંધો આવતા પણ એ સમય જાતા ગેમ રેડ થાય ગઈ એવ બી ફોટી નાઈન અપડેટ પછી તો કોઈ મારા ફ્રેન્ડવ જ ન કારણ કે તે લોકો ને બકવાસ ગેમ લાગવા મળડી અને એમ પણ રમતા હતા, પણ અમે પણ હાલ નહી રમતા.
કિશન ભાઈ હુ તમને કહેવા માંગુ જય્યારે ઓ બી ફોટી નાઇન અપડેટ પલા અમે તો પેલા અમે ગીલ ગીલ વર હતા ગિલ વર એના માટેમે ગીલ રાત દિવસ ગેમ રમતા અને કસ્ટમ માટે અમે ઝઘડતા હતા ગાડુ બોલી બોલીને ક રમતા હતા ત્યારે અલગ જ જેમ રમવાની મજા હતી ત્યારે તો અમે તો કસ્ટમની ગ્લોરી પૂરી કરવા માટે રાતના બાર બાર ને એક એક વગાડતા હતા પણ ત્યારે તો કસ્ટમનુંની વેલ્યુ વધી આજે તો કસ્ટમ અનલિમિટે થઈ ગયા ચોવીસ કલાક માટે થઈ ગયા હય તો ક રમવાની પણ મ જા નહીં આવતી કારણ કે ફ્રી ફાયર હવે પહેલા જેવી રેજી નહીં જૂના પ્લેયરો પણ આફ્રિકા લમવાનુ, છોડી મૂક મૂકીને જતા રહ્યા ત્યારે બંને પછી પેલા તો યુટ્યુબમાં વિડીયો નાખતો હતો યુટ્યુબમાં મારે ગ્રો પણ થવા ચુક્યા હતા ની ડાઉન ફ્લો આવી ગયુ. ત્યારે પછી મેં યુટ્યુબ છોડી મક્યું બાદ મે ઈન્સ્ટાગ્રામમાં હુ કસ્ટમ રૂમ ના વિડીયો નાફા ટૂક્યો પણ એમાં પણ હુ, વાયરલ થવા લાગ્યો હતો પણ એના વિડીયો બી વાયરલ થવા લાગ્યા હતા પણ હેટલ હેટર મારી આઈડી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉડાડી નાખ્યું એના પછી માર ત જતુ રહ્યુ, ત્યાર પછી પણ મજાડી આવી લાઈફમાં ત્યારે જતી રહી, તો પછી બધું મૂડ મરી ગયું ત્યારથી ફ્રીફાય ને હુ, થોડી કમ ખેલવા લાગ્યો ખાલી ભાઈબંધ મહેશ બોલાવે તો જાઉ છુન જય માતાજી કરતા
હ તો મારે પણ એવું છે, હુ પણ પછી ગેમ છોડીને મે પણ ઇન્સ્ટાગ્રામમા ટ્રેન્ડિંગમા આવી ગયો હતો, મા ઓલમોસ્ટ વિડીયો બધતા ગ્રોથ જતા થર્ટી ટ્વેન્ટ કે પ્લસ જાતા કેન કે તો ઉપર ચલા જાતા જ રહેતા. પણ એ ફ્રી ફાયર ના વિડીયો યુટ્યુબમાં તો મારે યાર મારે ત્યારે ડિવાઈસ સ્લો હતું. ટુ જીબી નો મોબાઈલ જ હતો એ મોબાઈલમાં તો મારે વિડીયો એડિટ જ ના થાય. કારણ કે તેમાં
કહેવા માગવું છું વાત મારી સાંભળો કારણ કે મારે હવે પૈસાની વિમલ ખાવા માટે જરૂર છે તમે વીસ રૂપિયા નાખી શકો છો અને ફોન સમ વિનંતી મારે વીસ રૂપિયાની જરૂર છે તમે સહાય કરી શકો છો.